ચેશ
જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે.
હા આવે છે પણ થોડોક ઊંડો થી આવે છે.
અચ્છા હવે બરાબર આવે છે. ઓકે જ શ્રી કૃષ્ણ કેમ છ.
બસ મજાઓ તને કેમ છે.
બસ શાંતિ છે.
હમ
આજે આપણે ફૂડ વેસ્ટેજ વિશે વાત કરીશુ કે ફૂડ વેસ્ટેજ કે થાય છે. તેની શું અસર થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તો હવે કેવું છે કે પહેલાના પહેલાંના જમાનામાં એવું હતું કે એક જ વસ્તુ બનતી હતી અને ઘરના બધા લોકો એ એક જ વસ્તુ ખાઈ લેતા હતા. બટ હવે તો બધાનું બધાની ચોઈસ અલગ અલગ છે તો આપણેે અલગ અલગ વસ્તુઓ બનાવીયએ છીએ. તો થોડું થોડું બધું ઘણું બધું બચે છે કે થોડી થોડી વસ્તુ બધી બચે છે. અને એ ફેંકવામાં જાય છે. સાંજે કે એમ ખવાઈ જાય તો ઠીક છે બાકી રાત્રે બનાવેલું હોય. તો એ તો પછી ફેંકવામાં જ જાય છે તો અ એના માટે ફૂડ વેસ્ટેજ થાય છે અને એના લીધે મોંઘવારી બી કેટલી વધે છે વધારે ફૂડનો ઉપયોગ થાય છે. અને પ્રસંગોમાં તો ખબર ને બધ ધા એટલી બધી વસ્તુઓ હોય છે. કે બધા ખાલી ટેસ્ટ કરવા માટે લે છે અને બાકીનું ફેંકી દે છે. તો આ બધું સારું ના કેવાય તમારું શું કેવું છે.
એ એકદમ બિલકુલ સાચી વાત છે કારણ કે હું હમણાં જ એક દિવસ અમે પ્રસંગ મા ગીતાં તમે જોયું બહ લોકોને સમજ જ નથી પડતી કે આપણને જોઈતું હોય એ એટલું જ લેવાય એવી ખબર હજ ઘણા લોકો નથી સમજતા ઘણા લોકોને આપણે કેવું કે આપણે થોડુંક થોડુંક જ લઈએ કે ચાલો ભાઈ જે ખાવું છે તે જ લઈએ પણ અમુક લોકો હજુ નથી સમજતા આમ ડીશ ભરીને બધું વધારે વધારે એટલું લઈ લે ડિશમાં સમાતું ન હોય અને પછી ખવાય નહીં અને કાંઈ નહીં અને પછી જો એવું બધું મિક્સ અંદર થઈ ગયું હોય ને કે પછી એ કોઈને આપી એ નથી શકાતું એટલે આપણે એ હા એટલે આપણે પ્રસંગોમાં તો આવું બહુ જોવા મળે છે. અને લોકો એટલી બધી વેરાયટી રાખે છે ખરેખર એવું ના કરવું જોઈએ કે ભાઈ અમુક જ લિમિટમાં જ આપણે વેરાયટીઓ રાખ રાવી જોઈ કે જે આપણે પેટ ભરીને ખાઈ શકીએ તો આપણે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણે લિમિટેડ વસ્તુઓ બનાવીએ અને તો લોકો બધા પેટ ભરીને ખાઈ શકશે. અને જોઈએ એટલું જ આપણે ડીશમાં લેવું જોઈએ.
હમ પેલાના પેલાના જમાનામાં તો કેવું પંગત પડતી લોકોને જોઈએ એટલું એ આપતા હતા. હવે તો આપડે બુફે સિસ્ટમ છે તો એમાં તો અ લોકોને જોઈએ એટલું પોતે લે છે અને પોતાને તો ખાલી ટેસ્ટ બી કરવું હોય તો બી કેટલું બધું લઈ લે છે. અને પછી અ ફેંકી દે છે એમ અને ન ભાવતી ન ભાવતી વસ્તુ વસ્તુઓ પણ લે છે ખાલી ટેસ્ટ કરવા માટે અને પછી ન ભાવે એટલે ફેંકી દેવાનું એમ.
હા એટલે આ બહ અ એ વસ્તુ છે કારણ કે આપણા દેશમાં કેટલા લોકો ગરીબ લોકો છે‌. છે કે જેને અન્ન મળતું નથી.
હા‌
ઘણી મહેનત કરે છે મહેનત પણ એ લોકો કરે છે. અને ઘણા લોકોને તો કામ પણ નથી મળતું ભાઈ જો કરવું છે પણ કામ નથી મળતું. તો એ એ લોકોને અન્નનો દાણો નથી મળતો તો આપડે ખરેખર ખર આવી રીતે વેસ્ટ ન કરવું જોઈએ અને જો કદાચ આપણે પ્રસંગોપાત વધે કદાચ નહી તો આપણે એવી રીતે અ રાખવું જોઈએ ને કે જે આપણે કોઈ ગરીબ માણસોને આપી શકીએ. અ ઘણી જગ્યાએ એવું હોય છે કે ત્યાં આપણે એ વેસ્ટેજ ફૂડ આપી આવીએ તો એ લોકો જેને નથી જે લોકોને જમવાનું નથી મળતું ને એને ત્યાં પહોંચાડી દે છે.
હમ સાચી વાત છે. અત્યારે બધા ગામ ગામે ગામે એવી સંસ્થાઓ બની ગઈ છે. કે જે આપણે ત્યાં કંઈ વધેલું હોય વેસ્ટેજ ફૂડ હોય આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય અને વધારે કઈ વસ્તુ બની ગયું હોય ને વેસ્ટ થાય એમ હોય તો એ લોકો એને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે છે. એવી ઘણી બધી બધી સંસ્થાઓ બની ગઈ છે.
હા એજ એટલે હવે સારું છે ને લોકો જાગૃત પણ થયા છે. એવું નથી પણ અમુક લોકો નથી સમજતા. એટલે એ જોવું જોઈએ અને આપ આપણે શું છે કે ખાસ આપણા ઘરની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કે ભાઈ જેટલું આપણે ખાવું હોય એટલી જ આપણે રસોઈ બનાવવી જોઈએ. પછી અને કદાચ કાંઈ વધે તો આપણે એને બીજી બીજા ટાઈમે એટલે કે સવારે ચાલો આપણે બનાવું છે. તો થોડું ઘણું વધે તો આપણે એને સાંજે એવા એમાંથી બીજી આઈટમ બનાવી લેવી જોઈએ.
હા એ અત્યારે અત્યારે જો આપણેે ત્યાં દાળ બચે છે તો આપડણે દાળ ઢોકળી બનાવી શકીય છીએ ભાત બચે તો મો ગઠિયા છે ભાત વગારીને ખાઈ શકીએ છીએ. એટલે અને રોટલી રોટલી બચે તો હમણાં તો નાના છોકરાઓને બી ભાવે એ રીતે ટાકોઝ ને એ બધું નવું નવું બનાવીને આપણે બચ્ચાઓને પણ આપી શકીએ છીએ એ હેલ્ધી બી હોય છે અને ટેસ્ટી પણ હોય છે.
હા એટલે ઈ આ આપણેે હવે આ રીતે આપણે કરવું જ જોઈએ કે જેથી કરીને આપણને આ આપણો ફૂડ છે એ વેસ્ટેજ ના થાય અને એમાંથી આપણે બીજું બનાવી શકીએ અને ખાઈ શકીએ.
હમ એની ખાસ એવી જવાબદારી તો આપણી ગૃહિણીઓની જ હોય છે. કે આપણે ફૂડ વેસ્ટેજ ન કરીએ. કે આપણે જોઈએ એટલું બનાવીએ યા પછી આપણે એનું એનું કંઈક નવું પાછું બનાવ હમણાં તો યુટ્યુબમાં કેટલી બધી નવી નવી વેરાયટીઓ હોય છે કે જે બચેલા ફૂડ માંથી બને છે.
હા. એજ એટલે આપણે ખાસ ધ્યાન અને બાળકોને આપણે પહેલેથી જ એ રીતનું અ શીખવાડવું જોઈએ કે ચાલો આપણે આ આપડ જોઈએ એટલું જ જમવાનું અને એને પણ થાળી માં કાઈ વધે નહી એ રીતે જ આપણે એને શીખ ખવું પડશે તો જે આગળ જતા મોટા થઈને એ લોકો એવું શીખશે અને કોઈ પણ જગ્યાએ બાર કોઈના પણ ઘરે જશે કે કોઈ ફંક્શનમાં જશે. તો એ એને જો જોતું હશે ને એજ વસ્તુ અને જે એટલી જોતી હશે ને એટલી જ વસ્તુ એ લેશે. એટલે ખાસ તો આપણે બાળકોને એવું શીખવવું જરૂરી છે.
હમ સાચી વાત છે.
અને અત્યારે તો જો આપણે જોઈએ છેએ કે સ્કૂલમાં બાળકો જાય છે તો એમને ટીચરો પણ એવું શીખવે છે કે ભાઈ તમારે તમારું ટિફિન ફિનિશ કરવાનું જ છે. તો એ પણ એક સારી વાત છે એમ.
હા સાચી વાત છે. અને અ અત્યારે આપણે ફૂડ વેસ્ટેજ કરીયએ છીએ. તો મોંઘવારી કેટલી વધે છે અનાજ તો જેટલું બનતું છે એટલું જ બને છે. અને આપણા દેશમાં પોપ્યુલેશન વધતી જાય છે તો અનાજની વધારે જરૂરિયાત કડ
હા એટલે એજ ને
આપડો એ જાય છે.
હમ.
યાદે કસોલી વા હલો.
હલો હા. કઈક બીચ અવાજ આવી હા કઈ બીચ. હા મેં એજ કીધું મને કેમ કઈ બીજો અવાજ આવ્યો. હા હા હા.
હા એટલે ફૂડ વેસ્ટ. આપણે રોકવું જોઈએ ખાસ કરીને આપડી ગૃહિણીઓની. જવાબદારી બને છે કે ફૂડ વેસ્ટેજ રોકીએ. અને જો કદાચ થોડું ઘણું કઈ બચે. તો આપડે. એ છોકરાઓને નવું નવું કઈ બનાવીને ખવડાવી શકીએ છીએ.
હા એજ. અને આપણે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ આપણે. વસ્તુજે આપણેે લઈએ છીએ. અ રસોઈ બનાવવા માટે તે આપણે માપસરની અને પછી આપણે શું. કરવું જોઈએ કે. ચાલો આપણા ઘરના પરિવારના સભ્યોને જેને જે ભાવે છે એ બનાવીએ પણ ઓછી ઓછી. ક્વન્ટિટીમાં બનાવાનું અને પી. પછી એ લોકોને એટલું કેવાનુંજ, કે ભાઈ આટલું તમારે ખાઈએજ જવું પડશે. અને થોડું ઘણું તો અમુક વસ્ત તુ તો એવી પણ હોય છે, કે ભઇ આપણે અ ફ્રીજમાં રાખી શક યે છે, બીજે દિવસે પણ ખાઈ શકીએ છીએ, તો
પાઉભાજી છે, કે પાણીપુરી છે. કે એ તો બધું આપડે બીજા દિવસે ખાઈએ, તો બહ વધારે ટેસ્ટી લાગે છે, એટલે એ તો ફ્રીજમાં રાખીને ખાઈ પણ શકીએ આપડે એમ.
હા, અને આપડે ઘરે બનાવેલું હોય, એટલે એકદમ ચોખ ખું હોય, તાજું હોય, જય્યારે આપણે. બનાવવાનું હોય, સાંજે હોય તો આપડે જો સાંજેજ બનાવયુ હોય. તો એ કાઈ ખરાબ નથી થઈ જત તો એટલે આપડે હરેક વખતે આપડે આપડે ચાલો થોડુંક ઘણું બધું જે વ તે બધું ફેંકી દેવાનું, એવું નહી રાખવું જોઈએ, અને કદાચ. હા એટલે આપડે આપણા ફ્રીજમાં મૂકી દઈએ, બીજે દિવસે આપણે સરસથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને.
હા પણ હવે ફ્રીજની, હવે આપણી પાસે ફ્રીઝની અ અ જરૂરિયાત છે, હોય છે આપડે ત્યાં, સગવડ છે એટલે. એટલે આપડે એ કરી શકીએ છીએ કે, ફૂડ વેસ્ટેજ ન કરીએ અને ફ્રીજમાં રાખી ખીને આપણે બીજે દિવસે કંઈ પણ યુઝ કરીએ એનો એમ.
હા, એજ અને કદાચ ને એવું હોય કે આ લોકોએ અમુક કઈ વસ્તુ એ વધે તો, આપણે ગાય પશુઓને આપી દઈએ કે ગાયને આપી દઈએ. કે પછી ભેં કોઈ એવા, આપણે ત્યાં, આપણા ઘરે કામ કરવા પણ આવતા હોય છે, એ લોક કોને આપી દઈએ કે જે અ અથવા તો બિલ્ડિંગમાં, અને એમાં બધે આપણું વાળવા અને એવું આવતા હોય. તો એ લોકોને આપી દઈએ કે જે લોકોને અ એ ઉપયોગમાં આવી શકે. એટલે આપણે સાવ કચરામાં નહી ફેંકવાનું, અ એવું થોડું આપડે ધ
અ પણ હવે, હવે કેવું છે, મેટ્રો સિટીમાં ગાય, કૂતરા કોઈ મળતું નથી, એના લીધે એના લીધે કચરામાં જાય છે, ફૂડ વેસ્ટેજ હોય તે કચરામાં જાય છે. પણ ગામડાઓમાં તો હજુ બી એવુંજ છે કે. આપણે જે કઈ બચ્યું હોય એની કુંડી હોય છે, કે કોઈઅ કંઈક પ્લેટ રાખે છે, કે જે ગાય, કુતરાઓ ખાઈ જાય એમ. તો આપડે સિટીમાં બી એવું કઈક ક હોવું જોઈએ કે, આપણે ગાય, કુતરાઓને લાઈક કોઈ ભરવાડ છે એ લોકો લઈ જાય, તો એ સારું પડે.
હા એકદમ સાચી વાત છે, તો સારું આ સરસ થી તમારી સાથે આ ટોપિક ઉપર વાત કરવાની ખુબ મજા આવી, હવે આપડે ફરી પાછા મળીએ બીજા ટોપિક ઉપર. તો રાખું, હા હા, જય શ્રી, જય શ્રી કૃષ્ણ.